હ
હલોો.
હલો અવાજે આવે છે ને એમ. હલોો.
હાલો અવાજ આવે.
હ આવાજ આવે છે.
તમારો અવાજ નથી આવતો.
ના અવાજ તો આવે છે, તમારો તો આવે છે, ને કમ્પ્લેટ.
એકદમ ધીમો આવે છે, સામાન્ય ખાલી લાગે છે, કે તમે ખાલી બોલો છો એવ એવુ સંભળાતું
ના અવાજ તો મન તમારો અવાજ કમ્પ્લીટ આવે છે.
હા તો હવે શું કરશું આપડે વાત કરશું કે પછી
આવડું કે હમણાં નથી.
ના તમારો અવાજ નથી આવતો બરોબર.
ઓકે
સાયલેન્ટ સ્પીકર તરીકે તમે બહુ દૂરથી બોલતા હોય ને એવું લાગે છે.
એ મન તો આવે છે, તમારો પણ વાંધો સારું બીજું
ફરીથી કોલ કરો.
ઓકે.